હલો. હેલો. હેલો, ની આવે.
અવાજ આવતો છે ને, એમ કેમ. હા હવે હા હું કરે ટુ?
કઈ ની.
હા હા હા. ઘરે બેસીને કંટાળ ની આવે વરસાદમાં?
હા તારો અવાજ કટ જેવો
તું નેટવર્ક ક્ષેત્રવાળી જગ્યામાં બરાબર જાની.
બસ એમાં જ છે, નેટવર્ક ક્ષેત્ર વાળી જગ્યા પર જ છે, તોબી અવાજ નઈ આવે કે
હા હવે બરાબર આવે છે. ખુલ્લી જગ્યા પણ બેસે તો, અવાજ બરાબર આવે.
હા હા, આ વખતે શું કરવાના ગણેશ ચતુર્થી પર?
આ વખતે ખબર નહીં હું કરીએ? તૈયારી તો બધી કર લી છે, ડેકોરેશન વાળાને બોલાવાનો વિચાર તો છે. ને હવે તો બધા ડીજેજ લાવે, તો ડીજે જ બુક કરવાનું.
હવે તો એમ બી ગણેશ ચતુર્થી બી એક મોજ મસ્તીનો તહેવાર જ બની ગયો એમાં. બધા આમ ભક્તિભાવથી રાખે ને નઈ.
હવે તો બધા જ તહેવાર મોજ મસ્તીના તહેવાર બની ગયલા, ગણેશ ચતુર્થી જ ની.
તે જ તો પહેલેના જમાનામાં તો હજી નાના હોતા તે લોકોથી ગણેશ ચતુર્થી કેવી રીતના રાખતા ખબર છે? ગણપતિ બાપ્પાની મૂર્તિ, હવે જે સ્પીકર પર આપણે વિસર્જન કરવા જાય તે. એવી રીતના નઈ લઈ જાતા, ભજન કરતા કરતા લઈ જાતા.
હા હા હા. અને ગામના તળાવમાં
હા હવે ઓલા સ્પીકર પર કેવા કેવા ગીત મૂકીને લઈ જાય, હા ગ ગમે તેવા આ સોંગ વગાડે. ગણપતિ બાપ્પાના જ સોંગ વગાડે એવું બી નહી.
હમ
બાધાને છેને ખાલી નાચવાનો એક મોકો જોય ગણેશ ગણપતિ આગમન નાખે મા આવ સ્પીકર બોલા ગણપતિ પપ્પા તાર્યો
ત્યારે હા દાવાજ સ્પીકર નથીવા્યારે ફોટો્રાફ હોયને કઈ પાયાર લાવેને બધુ જાત જાત નું કરે વિસર્જા ના દિવસે કરે જ પણ ત્યાંથી બી કરે.
હા ત્યારે બી હા પેલા જે ટ્રેક્ટર પર લાવે તો સજઆવે.
હમ આય જાય ત્યારે વિસર્જન દિવસ સજાવે. હવે ત આવે તો સજાવી દે
હા બધા આમ દેખાડો કર એકબીજાની હામે
હમ
એવું ન કરવાનું હોય.
ઠીક ત ને ને ગણપતિ બાપાને જોવા સારું તો ક અમરીના બે મહિના પહેલાંની બુક કર આવે મૂર્તિ બી ઓ
ગણપ ગણપતિ બુધા બુધા મ જોવાનું દસ દસ રૂપિયા વીસ વીસ રૂપિયાની તો જવા દે આર
હા ને ને ગણપતિ પાસે માંટીના થોડા લાગે કંઈ
હમ્મ માટીના તો તો માટીના દૂર જ રહી ગયા મોટા મોટા ગણપતી લાવે બે માર જેટને ટઉન માર જેટલા
હા